હા બેન મારી અવાજ આવે છે તમને.
હા તમારી અવાજ આવે છે.
તો આજે આપણે કયા વિષય ઉપર વાત કરવાના છીએ.
હજી તો આપડે વાત કરીએ ને ખોરાક વિશે.
હાં ખોરાક અને સ્વસ્થ્ય વિશે. વાત કરવાના છીએ તો આની પર તમે શું કહેવા માંગો છો, કે ખોરાક અને સ્વાસ્થ્ય આપણાં જીવન માટે શું છે?
રાત અને સ્વાસ્થ્ય જે તમે કીધો તો આપડે એમાં કહી શકીએ છે કે જે ખોરાક છે, તો એ ખોરાક જ આપણો સ્વાસ્થ્ય બનાવી રહ્યો છે્, એટલે કે આપણે જે ખાઈએ છે, જે આજે આપણે ખાઈ રહ્યા છીએ, તેજ તો આપડુ સ્વસ્થ બનાવે છે, જેમકે આજે ખોરાક આપડે જે દાલ, રોટી, સબજી જે ખાઈ રહ્યા છે તે તે બધું આપડુ શું છે તો બધું સ્વાસ્થ્ય છે. આપડે જેવું ખોરાક ખાઈએ છે, આપડુ સ્વાસ્થ્ય તેવુંજ બની જાય છે, એમાં કોઈક ના નવાઈ ની વાત નથી. આપડે જેવું ખાઈએ આપડુ સ્વાસ્થ તેવું બને છે અને જે આપડે જો ખરાબ ખાતા હોય, તો આપડે બીમાર પડી જતા હોય છે અને જો આપડે સારું ખાતા હોય, તો આપડુ સ્વાસ્થ પણ સારું બની રહે છે, તો આપડે તે માટે તે કહી શકીએ કે આપડે જેવા એટલે ખોરાક ખાઈએ છે, તેવુંજ આપડુ સ્વાસ્થ બની જાય છે, એટલાક માટે આપણને હંમેશા સારું ખોરાક ખાવું જોઈએ અને જો આપડા શરીરમાં તંદુરસ્તી લાવે એવો ખોરાક ખાવો જોઈએ. તો તમે શું કહો છો, એના વિષય પર?
હા, તમારી વાત તો ખૂબજ સરસ છે, પરંતુ મને એવું લાગે છે કે ખોરાક એ અને ખોરાક સ્વાસ્થ્ય એ એવો વિષય છે, જે આપણાને રોજિંદા જીવન સાથે સીધો જોડાયેલા છે. આપણે રોજ ખાઈએ છીએ પણ શું આપને ક્યારેક વિચારીએ છીએ કે શું ખાઈએ છીએ અને તે આપના શરીર પર શું અસર કરે છે. મને તો એવું થાય છે, કે શું આપણે ખાવા માટે જીવીએ છીએ કે જીવન માટ ટે ખાઈ રહીએ છીએ. આ પ્રશ્નો મને તો એવું લાગે છે, કે પરંતુ તેનો જવાબ પણ જીવનશૈલીને જીવનશૈલી બદલવાની શક્તિ રાખે છે. ખોરાક માત્ર ભૂખ મારવા માટે નથી, પરંતુ તે આપણાં શરીર માટે ઊર્જાનો મુખ્ય સ્ત્રોત બને છે. અને આપણે જે દિન રાત મહેનત કરીએ છીએ, તેની ઉપર એ જાય છે. આપણે જે ખાઈએ છીએ તે જ આપણા શરીરને બનાવે છે, પરંતુ સ્વાસ્થ્ય નક્કી કરે છે, આપણા મનની સ્થિતિ મનની સ્થિતિ ને અસર કરે છે. જેના કારણે આપને આપણને થકાન નથી લાગતું, આપને કોઈ પણ કામ કરવા માટે આપણી મન શક્તિ કહે છે કે, આ કામને પૂરું કરે પૂરું કરવું માટે જેના માટે આપણે આ જીવન સમય આ જીવન સમયની ખાવાની આદતોમાં ઘણાં બદલાવ આવ્યો છે‌.
હા, તમે જે કહ્યું એ વાતથી હું સહમત છું. તમે જેવી રીતે કહ્યું કે ખોરાક આપણે શારીરિક શક્તિ વધારે છે, ઉર્જા આપે છે બધી વાત બરાબર જ છે. તમારી એમાં કોઈક નવાઈ નથી આવ્યા નથી સારી વાત છે મેં બી એજ વાત કુંહુ છું કે જે આપડે જેમી ખાઈએ છે, જ્યા જ આપડે ખાઈ રહ્યા છે આપ ભવિષ્ય નક્કી કરે છે જેમ કે, આજે નાનપણમાં જો આપડે સારું અને સ્વાસ્થ ભોજન કરીએ તો આપડે આપડે જેમકે ખોરાક માંથી આપણને પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ, ચરબી, પ્રોટીન અરે શક્તિ એ બધ ધુ મળતું હોય છે, જાત જાતના આયરન મળતા હોય છે, આપણું લોહી વધે છે તે બધું મળતું હોય છે, અને જો આજે આપણે સારો ખોરાક ખાઈએ, તો એ ભવિષ્યમાં જયારે આપડુ વૃદ્ધ આપડે વૃદ્ધ થઈએ, કા તો આપડે યુવાનમાં જે આપડા મહેનત વાળા કામ કરીએ, તો એમાં જે આપણને શક્તિ છે, એ મળી રહે છે. નાનપણમાં જો આપણે સારું ભોજન એટલે કે, જે આપણને શક્તિ આપે એવું ભોજન ના કરતા હોય તો શું થશે, તો આજે જે આજે તો આપડે ખાઈ લઈશ શું, પરંતુ ભવિષ્યમાં શું થશે, તે આપણને નુકસાન નુકસાન કરશે, પછી આપણે ઘુંટણ નો દર્દ, પગ નો દર્દ એ બધું શા માટે થાય છે, એ બધું ખોરાક થી થાય છે. સવાર ખાતા હોય સમજીને ખાતા હોય તો એ ભવિષ્ય ઉજ્જવળ બનશે આપડુ જે આપને કોઈ તકલીફ થાય અને યુવા માંથી આપણે સારી રીતે કામ કરી શકીએ.
સારી રીતે કામ કરી શકે અને
જે લોકો છે ને આપડે જોઈ રહ્યા છીએ શું થઈ રહ્યું છે આળસ આવી રહ્યું છે, શું આવી રહ્યું છે આળસ આળસ ક્યાં આવી રહ્યું છે એ આળસ નું મુખ્ય કારણ એ છે કે તે ક્ષમતા વધે છે, અને અને જે આપણું કામ છે એ આપણે સરળતાથી કરી શકીએ છીએ. રહ્યા છે, એટલે કે ગુસ્સો આવી રહ્યો છે, શા માટે આવી રહ્યો છે? એ બધું ખા શા માટે આવી રહ્યું છે તો નાનપણ જો તો નાના બાળકોને પણ આજકાલ તો ગુસ્સો આવી રહ્યો છે. પણ‌ ગુસ્સો કરે‌ છે, તે બધું શા માટે? બધાટ આવી આવી ગું છે. તે આવું થ છેથી જવું છે. તમારું શું માનવુ છે એના માટે?
હાં મને પણ એવું લાગે છે કે, આજના જીવનમાં જે ઘણાં બધાં વ્યક્તિઓ બહારની વસ્તુ વધારે ખાય છે, જેમ કે ફાસ્ટ ફૂડ થઈ ગયું છે, જંક ફ્રુડ અને બહારનું ખાવાનું વધુ પ્રમાણમાં વધી ગયું છે. આ ખોરાક સ્વાદિષ્ટ તો લાગે છે, પરંતુ તે આપણા સ્વાસ્થ્ય માટે હંમેશા સારો નથી આ બધું તો મેં બહારના વ્યક્તિઓને પણ જોય પરંતુ આપણે પણ એની ઉપર પાલન કરતા ન આપણે ક્યારેક વિચારીએ છીએ કે આ સરળ સુવિધા આપને ધીમે ધીમે નુકસાન પહોચાડે પહોચાડી રહ્યા છે, પરંતુ આપણે એની ઉપર જ રહીએ છીએ રાત, દિવસે કઈને કઈ બહારથી મંગાવીને ખાઈએ છીએ અને તે આપને સ્વાદિષ્ટ લાગે છે. એવું નહીં કે આપને ખરાબ લાગતું નથી. આપને ખૂબ જ મસ્ત લાગે છે ખાવાનું, અને મને તો એવું લાગે છે સંતુલિત આહારે ખૂબ જ જરૂરી છે. આપણા માટે કારણ કે ખોરાકમાં તે પ્રોટીન હોય છે, કાર્બોનહાઈડ, વિટામિન અને ઘણાં બધાં બધા વિટામિન હોય છે. જેમ કે આપણને ફળ ખાવું જોઈએ, શાકભાજી, દૂધ, અનાજ આ બધું આપણે ખોરાક નો ભાગ હોવો જોઈએ જેના કારણે આપણને શક્તિ મળે તાકાત મળે અને આપણે કામો કરવા માટે પેરાય છીએ, પરંતુ મને તો એવું લાગે છે કે એક મહત્વની બાબત એ છે કે કે કેવી રીતે ખાઈએ છે બધાં ઘણાં લોકો ઉતાવળમાં ખાઈ લે છે, મોબાઈલ જોતા જોતા ખાય છે, અથવા સમય પર ખાવાનું ટાળવે છે, આ આદતો આપના પાચન અને સ્વાસ્થ્ય પર અસર કરે છે. કેમકે આપણે જો ધીમેથી ખાઈશું અને તે આપણે શરીરને વધારે પાચનશક્તિ આપે અને તે આપણની આપણની એવી આતરડુને ખૂબ જ મજબૂત બનાવી દે છે, જેમ આપ આપના શરીર શરીર સાંભળે છે, જ્યારે જે શરીર થાકે છે, ત્યારે જ આરામની જરૂર હોય છે. જ્યારે ભૂખ લાગે છે ત્યારે યોગ્ય ખોરાકની જરૂર હોય છે, પરંતુ ઘણીવાર આપણને આ સંકેત અવગણીએ છીએ કે સ્વાસ્થ્ય માત્ર ખોરાક પર આધારિત નતું પરંતુ જીવનશૈલી પર આધારિત છે. નિયમિત કસર, પૂરતી ઉર્જા અને તનાવનું‌ નિયંત્રણ આ ખુબ જ આપણાં જીવન માટે જરૂરી છે અને આજના સમયમાં તો ઘણાં લોકો આરોગ્ય વિશે જાગૃત થઈ રહ્યા છે કે, અ પરંતુ ઘણી વાર લોકો પરંતુ ઘણીવાર લોકો આંતરિકમાં પણ જોઈ શકે છે. અતિશ્ય અથવા અનિયમ આહાર અપનાવી લે છે અને તેમને હોસ્પિટલ જવાનું હોસ્પિટલ જવાનું રહે છે અને ડોક્ટરે પણ ના પાડે છે કે, બહારનું નહી ખાવાનું જેના કારણે આપણને નુકસાનકારક લાગે આની ઉપર તમે શું કહેવા માંગો છો?
ને પ્રોટીન મળે છે, કાર્બોહાઈડ્રેટ મળે છે, બા બધું બરાબર જ છે હું માનું બી છું ને અનુસરું બી છું. કારણ કે હું એવું માનું છું કે આપડ જો સારું ખાતા હો આજે ન તો કાલે એ આપના શરીર પર અસર કરવાનું જ છે, આપણા સ્વસ્થ શરીર એ આપણા માટે ખુબ જ જરૂરી છે આપણને આપણે કહીએ છીએ કે હેલ્થ ઇઝ વેલ્થ. જ્યા જ્યાં આપ જે આપડી હેલ્થ છે એ જ આપણું ધન છે જે આપણા સ્વાસ્થ્ય છે એ જ આપડ ધન છે એટલે આપણે એવું કહી શકીએ છે કે, આ વાત એ જરૂરી છે અને સ્વાસ્થ્ય આપણું ખૂબ જ જરૂરી છે અને સ્વાસ્થ્ય માટે આપણને એ હોવું જોઈએ આપણા એ આપણા સ્વસ્થ એ જરૂરી છે આપણા ભવિષ્ય માટે અને આપડા જે આવનારા બાળકો છે તેમને પણ એવું શીખવવું જોઈએ કે સારું ખાવો અને સ્વસ્થ ખાવો તો એ. આ ખુબ જ ગંભીર મુદ્દો હતો તેથી આ બાત બાબત જરૂરી બી છે કે તેના માટે ખુબ જ વિષયજનક આ બાબત છે અને તેના માટે ખુબ જ વિચારીને મુદ્દો લેવો જોઈએ ચાલો બહેન હવે આપણે એના વિશે તમારી કઈક બીજી રાઈટ. છે.
નઈ બેન તમે તો ખુબ જ સરસ કીધા ચાલો હવે. પછી વાત કરીશું.
હા ચાલ.